હેલો જય શ્રી કૃષ્ણ કેમ બસ મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં. બસ કઈ નઈ જો સ્કૂલના ટિફિનની તૈયારીઓ ચાલુ છે.
અચ્છા. હુંય જો માને મને તો બધી વસ્તુ બનાવવાનો એટલો શોખ છે ને
હા સાચું કહ્યું મારે પણ એવું જ છે.
હા મને તો મારો મોસ્ટલી ટાઈમ બધો કિચન માં જતો રે છે શોખમાંને શોખ માં એવું થાય છે.
હમ સાચી વાત છે મારે પણ એવું છે સવારમાં બેબીને સ્કૂલ હોય એટલે બધું એને ગમતું ગમતું અલગ અલગ ડેલી નાસ્તામાં આપવાનું હોય.
હા એટલે આપડે એના માટે કઈક બનાવીએ કે હસબન્ડને ટિફિનમાં એનેયે કંઈક અલગ અલગ બનાવી દઈએ. એટલે ગમે એટલું બધા માટે અલગ અલગ બનાવવાનું હોય ને તો આપણને શોખ હોય ને તો આપણને બનાવવાનું મઝા જ આવે.
હા એકદમ સાચી વાત છે અને એમાં પાછું બધું તેને અલગ અલગ વસ્તુ ભાવતી હોય કે અમુક ના સ્વાસ્થ્ય માટે થઈને અલગ અલગ કરવું પડતું હોય એટલે દરોજનું ચારથી પાંચ વસ્તુ તો આપડે ડેલી બની જ જતી હોય રસોઈમાં
હા એ ચ ને એટલે આપને બધું ભાવતું હોય બનાવવું ગમ તુ હોય એટલે આપડે થોડુંક આમ પૌષ્ટિક વિચારીને વ્યવસ્થિત કરવું એક એપણ જરૂરી છે કે સ્વાસ્થ્ય માટે તંદુ રસ્ત રાખે એ એ ટાઈપનું બધું બનાવવું એ પણ ધ્યાન રાખવું જરૂરી છે.
હા એકદમ સાચી વાત છે આમ તો જોઈએ તો અમારા ઘરમાં બંને ત્યાં સુધી સાઉથ ઇન્ડિયન ફૂડ વધારે બનતું હોય છે અમને લોકોને સાઉથ ઈન્ડિયન વધારે ભાવતું હોય છે બધાને, એટલે.
હા. હા.
પણ સ્કૂલ માટે ટિફિન હોય તો સ્કૂલ માટે. તો ડેલી અલગ અલગ બનતું હોય, એક દિવસ ઈડલી સાંભાર હોય. કે ઉપમા હોય, પછી પૌંઆ-બટાકા છે.
હા. હા. એટલે શું છે, બધાની ખાવાની પસંદગી અલગ અલગ હોય.
હા, એકદમ. સાચુ
ઈમગમતું હોય તો કોઈને પંજાબી ગમતું હોય, કોઈને સાઉથ ગમતું હોય. ચાઇનીઝ ગમતું હોય, બધાની ચોઇસ અલગ અલગ હોય છે, એટલે એ પ્રમાણે આપણે. આપડું ઇન્ડિયન ભોજન, હા, એની પસંદ અલગ હોય છે એમ.
સાચી વાત છે, અને આપણે તો ભોજનમાં... જાત જાતના રસ છે, બધા અલગ અલગ રસમાં, બધામાં અલગ અલગ. ટેસ્ટ છે અને એની પણ એક મજા છે, આપણા ભોજનની.
હા, સાચી વાત છે.
એમાં જેને ખાવાનો શોખ હોય ને, એવું હોય કે... ઓછું ખાવું પણ સારું ખાવું, વ્યવસ્થિત બનાવીને, વ્યવસ્થિત અને પૌષ્ટિક ખાવું. ટેસ્ટી ખાવું, ખાસ તો મેઈન વાત એ છે, પૌષ્ટિક કરતાં પણ. આપણે ટેસ્ટી ખાવું વધારે ગમતું હોય છે.
હા, સાચી વાત છે. એમાં તમે ગમે એ બનાવો, પંજાબી, ચાઇનીઝ કે સાઉથ. ગમે એ બનાવો. પણ તમારો ગુજરાતી ભોજનની જે સરળતા, એનો સ્વાદ ને એની પૌષ્ટિકતા છે. તો એના જેવી તો એ કોઈ થાય જ નહીં, છેલ્લે તો. દાળ, ભાત, ખિચડી, કઢી, એમાં આવી જ જઈએ આપણે.
હા, એકદમ સાચું કીધું. ક્યારેક બહાર ફરવા ગયા હોય કે ઘરે હોય ત્યારે એવું થતું હોય. કે ડેલી ઘરનું જ ખાવાનું, ક્યાંક બહાર જઈએ તો બહારનું ખાઈએ. બહારનું ખાવાની બહુ મજા આવે. પણ ક્યાંક બહાર ગયા હોય તો બે દિવસ આપણે બહારનું ખાધું હોય, તો ત્રીજા દિવસે... હવે ઘરે જઈને ઘરના પોતાના હાથની સબ્જી-રોટલી નહીં ખાઈએ? ત્યાં સુધી સંતોષ નહીં મળે.
હા, સાચી વાત છે. અને આ બધી વસ્તુ કેવી છે કે રૂટિન છે આપણને, સ્વાદિષ્ટ હોવા છતાં એમ. પાચનમાં પણ હળવી છે.
હા. એકદમ સાચું કીધું અને બધી વસ્તુમાં તો અત્યારે... બધી વસ્તુમાં પાછો ટેસ્ટ પણ અલગ અલગ હોય છે. બધાનાં હાથનો ટેસ્ટ અલગ અલગ હોય છે. એટલે એ પણ ખાવાની એક મજા અલગ છે.
અને ઘરે બનાવેલી વસ્તુ બધી સ્વાસ્થ્ય માટે પણ સારી છે. એમ લાભદાયક છે એમ. અને બહારનું તો... બધું એ બધું ઓઈલી ખાવું એય સ્વાસ્થ્ય માટે સારું નહીં.
હા, બહાર કેવા તેલનો ઉપયોગ થતો હોય શું હોય? ને ખાસ કરીને ઘરમાં વૃદ્ધો અને નાના બાળકો હોય ત્યારે તો બહારનું ખાવામાં આપણને બહુ ડર રહેતો હોય છે. આજકાલ બાળકોને તો બહારનું ખાવાનું અપાતું જ નથી હોતું. તો એનું ફેવરિટ ફૂડ ઘરે બનાવીને એને ગમે એ રીત ના પાછું એ રીતનું દેખાવમાં પણ એવું હોવું જોઈએ. બાળકોને તો જેવું તેવું દેખાતું હોય, પૌષ્ટિક હોય, ટેસ્ટી હોય પણ છતાં નથી ખાતું એને અમુક રીતનું સારું દેખાતું હોય તો જ એને એ ખાવું ગમતું હોય છે.
હા સાચી વાત છે. અને તમે જે કીધું કે ઈડલી, ઢોસા, વડા તમારે તો એવું એવું જ વારંવાર બનતું હોય છે. તો એ બધું તો કેવું છે કે સ્વાદિષ ટય ખરું, હળવુંય ખરું, પૌષ્ટિકેય ખરું
હા સાચી વાત છે. બાળકોને આમ તમે દાળ ખવડાવા ઝાવ તો એ દાળ નથી ખાતું હોતું ખરેખર એને પ્રોટીન માટે દાળની ને ઇ બધાની જરૂર હોય છે. વેજીિટેબલ્સની ઘણાં બધા શાકભાજીની જરૂર હોય છે. પણ એ આમ નથી ખાતું. પણ ઈડલી સાથે સાંભારના રૂપમાં એ આરામથી ચસ્કા લેતું લેતું ખાય છે. કે ના મમ્માં આતો અમારું ફેવરીટ ફૂડ છે. મને તો આ ખાવું બોવ ગમે. મને તો બઉ ભાવે છે.
સાચી વાત છે.
અને એની સાથે સાથે આપડે પણ એ વસ્તુ ખાઈ શકીએ છીએ. આપડે પણ અમુક ઉંમર પછી શરીરમાં પ્રોટીનની ને કેલ્શિયમની ન બધાની જરૂર હોય છે. તો એમણામ આપડે સપ્લિમેન્ટ લેવા કર તા જો એ પ્રમાણેનું ફૂડ બનાવીને ખાતા હોયે તો આપને ઘણો ફાયદો થાય છે.
હા એજ ને અને આપડે શું છે કે આપણને શોખ હોય એટલે આપડે ઘરે બનાવી પણ આપડે ઘરેય આપડી હેલ્થને ધ્યાનમાં રાખ ખીને બનાવીએ અને બહારનું તો આ જંક ફૂડ ને વધુ તેલ વાળું ને આવું બધું મીઠ્ઠો મીઠી બધી વસ્તુ ને આ બધી ઓછી વસ્ તુ લેવાય એજ સારું પડે.
ના અત્યાં આજકાલ તો બધી વસ્તુમાં એટલી બધી ભેળસેેડ થઈ ગઈ છે એટલે બઉ બીક લાગે એવી વસ્તુ છે કે આપડે કઈ વસ્તુ બાળકને ક્યાં ને કેવી રીતે ખવડાવી?
હા એ જ ને
બોઉ અઘરું છે આજકાલના સમયમાં
હા સાચી વાત છે. અને શું છે કે સ્વસ્થ જીવન માટે એમ કે સન તુલિત આહાર લેવો બઉ જરૂરી છે. નિયમિત આપડે જમવું જોઈએ સમયસર જમવું જોઈએ ટૂકમાં સમય અત્યારે ભાગદોડમાં કામકાજના હિસાબે કયારેક કોઈ ટાઈમિંગ સેટ હોતા જ નથી. કોઈ ટાઈમ
હા એકદમ સાચી વાત છે તમારી
હા એજ ને એટલે શું કે સ સમયસર આપડે જમી લેવાય ટાઈમે પાણી પૂરતું પીવાત તું હોય અને ફ્રેશ ખોરાક લેવાતો હોય તો ઇ આદત એમ કે સારી કેવાય
હા એ આદત સારી છે પણ જયારે પાણીનું નામ યાદ આવે તો જ્યારે પાણીપુરી તો યાદ આવી જ જતી હોય છે આપને ખબર હોય આપ આપને ખબર છે કે આપડા હેલ્થ માટે સારી નથી પણ દરેક લેડીસનું પેલું એ છે કે નઇ પાણી પૂરી છે તો બધું સાઈડમાં મૂકીને બસ એ ખાઈ લો અને એ તો બાર ટોપલા વાળાની જ ખાવાની ઘરમાં ગમે તેટલું બનાવી હોય હા બારની જ ભાવે આપ આપડે ઘરે બઉ સારી રીતે બનાવતા જ હોઈએ છે નાના બાળકને ભલે ઘરની ખવડાવીએ પણ આપડે તો જ્યાં સુધી બાર ટોપલા વાળાના ચસકા વાળી પાણી પૂરી ન ખાય ત્યાં સુધી એમને સંતોષ ન મળે કે નઇ ત્યાં તો ખાવી પડશે પેલા ભાઈની તો સારી હોય છે આ જગ્યાની તો સારી હોય છે.
સાચી વાત છે.
અને આજકલ તો પાણીપુરી એ બધાનું ફેવરીટ ફૂડ થઈ ગયું છે પેલા એવું હતું કે બધા એવું કેતા કે પાણીપુરી એટલે લેડીસોનું ફેવરીટ પણ આજકાલ તો મોટી બધી પાણીપુરીની દુકાનો કે રેકડીઓ પર તમે જાવ તો લેડીઝ કરતા જેન્ટસની સંખ્યા વધારે હોય છે.
હા સાચી વાત છે.
ખાલી કેવાય છે એવું કે લેડીસો પાણીપુરી વધારે ખાતી હોય છે. પણ ખરેખર હા હા સાવ સાચી વાત છે.
હમ્મ અને અત્યારે આજના સમયના અત્યારે જ તમે જુવો કે બધા છોકરાઓને પીઝાને, બર્ગરને નુડલ્સ ને આવું જ ભાવતું હોય છે કોલ્ડડ્રિંક્સને એટલે આવુ ફુડ ઉપર વધારે એમ અટ્રેક્ટ થાય છે છોકરાઓ
હા પણ એજ વસ્તુ જો આપણે ઘરેને હેલ્ધી વેમાં બનાવી આપે પીઝા છે કે એ બધી વસ્તુ તો ખાય તો એના માટે સારું છે પણ બાર તો વધારે પડતું મેંદા હોય છે. કેવું ઉપયોગ કરતા હોય છે બધી આપને ખબર નથી રેતી હોતી
હા સાચી વાત છે. આવી બધી વસ્તુ પછી બારની બહુ અતિશય નુકસાનકારક છે ને આ બધી વસ્તુ ટેસ્ટી તો લાગે છે પણ પછી અમુક ટાઈમ જતા પછી ખબર પડે કે આ ડાયાબિટીસનો અન્ય કેટલા રોગો આપણને સમસ્યા આપેને ત્યારે આપણને ખબર પડે કે આ બધો ખોરાક એમ મર્યાદિત ટુંકમાં માપે આપડે આ બધી વસ્ તું કરી હોય તો સારું પડે
એકદમ સાચી વાત છે તમારી આજકાલના બાળકો વધારે પડતું બારનું ઠંડા પીણું પીતા હોય છે. પેકેટ ફૂડ ખાતા હોય છે પીઝા બર્ગર એવું બધું ખાતા હોય છે. એટલે મોટા ભાગના બાળકોને મેદસ્વી પણ અત્યારથી જ આવી જત તું હોય છે, જે એના બીજા સ્વાસ્ થ્ય માટે પણ ઘણું બધું નુકશાન કરતું હોય
હા એજ ને અને મને તો અમારા ફેમિલી સાથ સાથે બેસીને જમન્ટ કાંઈ પણ કરો તમે જમન્ટ ટાઈમે તો બધા સાથે બેસીને જ જમો આ એક મારો એક પર્સનલ મારો એક ક રૂલ્સ છે. તમે ગમે તે કામ કરો, ગમે એટલા બિઝી હોય પણ સાથે બેસી ને જમવાનું.
હા સાચી વાત છે. જયારે બધા જોબ કરતા હોય ત્યારે બધા ટાઈમ તો એવું પોસિબલ નથી રહેતું હોતું. પણ રાતનો એક ટાઈમ હોય છે, એવો હોય છે, કે અડધો કલાક કે પોણી કલાક હોય તો આરામથી એ જમતા જમત તાં તારક મહેતા જોતા-જોતા આખી ફેમિલી જોડે અડધો, એક કલાક બેસીને ટાઈમ સ્પેન્ડ કરતી હોય છે.
હા સાચી વાત છે.
એમાં પ્રેમ, ખાવાની સાથે પ્રેમ પણ મળતું હોય છે.
છે, અને લાગણી ને એકતા આપણી વધે છે.
હા એકદમ સાચું બોલ્યા તમે. અને આપણે તો ફૂડ પણ કેટલા બધા જાતના છે. સાત જાત નો તો રસ છે. એમાં કડવો, તીખો, ખાટો, મીઠો અને આપણું ખાવાનું પણ એટલું બધું છે. કે આપણને ગુજરાતીઓનું ખાવાનું એટલું બધું છે, છતાં આપણે બીજા રાજ્યના ખાવાના ને પણ એટલું બધું હોશે-હોશે બનાવીને એને ખાતા હોય છે. તેમાં દાલ-બાટી લઈ લો કે પછી મંચુરિયન લઈ લો, ચાાઈનીઝ લઈ લો, પીઝા લઈ લો, પાંઉભાજી લઈ લો કાંઈપણ. આપણેે ગુજરાતી ફૂડ એટલું છે, છતાં આપણેે બીજા બધા ફૂડ બી કોન્ટિનેન્ટલને બધુ બહુ ખાતા હોઈએ છીએ.
હા એ જ ને. એટલે છેલ્લે હું એટલું જ કહીશ, કે આપણો મનપસંદ ખોરાક એવો હોવો જોઈ, કે સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ હોય.
ઈ સાચી વાત છે. પણ પાણી પૂરીને છોડીને.
સાચી વાત છે. સારું ત્યારે ચલો ફરી મળીએ.
ઓકે ચલો મળીએ.